હા.
હા મિત્ર શું કરે છે.
કંઈ નહી બેઠો છું.
હમ તો મિત્રો અમ. ચાલ આપડે આજે થોડી રમત ગમત અને ફિટનેસ વિશે વાત કરીએ.
હા ટાલોને. આમ જ મને બી ઊંઘ આવતી હોતી તો હવે થોડીક વાતો કરીએ આપણે.
હા મિત્ર તો ફિટનેસ વિષય. જેમ કે હું કેવા માંગુ છું કે રમત ગમત. અને ફિટનેસ માનવ જીવનના મહત્વનો ભાગ. ભાગો છે સારા વ સ્વાસ્થ્ય માટે નિયમિત. કસરત અને રમતગમત ખૂબ જ જરૂરી છે. રમત ગમત દ્વારા શરીર તુસ્ત તંદુરસ્ત રહે છે.
હ
અને જ્યારે ફિટનેસ દ્વારા શરીરની શક્તિ સહનશક્તિ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.
તો મિત્ર આજે આપણે જાણી શકીએ છીએ કે આજના આધુનિક યુગમાં લોકોનું જીવન વધુ બેઠાણું બનતું જાય છે. તેથી શારીરિક પ્રવૃત્તિઓનું મહત્વ વધ્યું છે. જેમ કે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી વોલીબોલ. અ બેડમિંન્ટન દોડ. અને યોગ જેવી પ્રવૃત્તિઓ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આપણે જાણીએ જ છે.
હ
તો બીજું એ છે કે બીજું મારું કેવાનું એ છે કે અ રમત ગમતના ઘણા ફાયદા છે. તે શરીરને મજબૂત બનાવે છે. અને હૃદયને આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. આપણા હાડકા અને આપણા સ્નાયુઓ વધુ શક્તિશાળી બનાવે છે. અને આપણે ઘણા બધા રોગોથી પણ બચાવે છે. જેમ કે ડાયાબિટીસને એવી તેવી ઘણી બધી રોગો છે આપણા જીવનમાંથી ઘટાડે છે.
અને મારું એવું બીજું કેવું છે કે આપણો ફિટનેસ ફિટનેસ એ આપણા અ પ શરીર ફિટનેસ એટલે કે આપણું પ શરીર પાતળું નથી હોતું કે પરંતુ જાડું પણ નથી હોતું ફિટનેસ એટલે આપણું શરીર તંદુરસ્ત હોય છે જેમાં આપણને શારીરિક, માનસિક એવું કોઈ તણાવ રહેતો નથી. અ રે આપણને ફિટનેસ મેળવવા માટે મિત્ર આપણને ખબર જ છે કે આપણે સારી ઊંઘ જોઈએ છે સારી અ ખોરાક હો અ જરૂરી છે, સારી કસરત જરૂરી છે, એવી ઘણું બધું જરૂરી હોય છે અને આપણે મારું એવું કેવું છે કે આપણે ફિટનેસને રમત ગમત વિશે ખુબ જ જાણીએ સીએ તો મિત્ર શું તમે પણ થોડું ફિટનેસને રમત ગમત વિશે થોડી જાણકારી આપશો?
હા હું તમને થોડી રમત ગમત અને ફિટનેસ વિશે જણાવવા માંગીશ. આમ તો હું વધારે જાણતો નથી પણ મને જેટલું ખબર છે એટલું હું તમને જણાવ જણાવવા માંગુ છું કારણ કે તમે કીધું તેમજ રમત ગમત અને ફિટ ફિટનેસ એ આપણા માટે ખૂબ જ જરૂર છે. કેમ કે આજના સમયમાં ઘણા એવા લોકો છે. કે જે ગમત ગમતમાં આટલા ભાગ લેતા નથી. એ ઓનલાઈન હમ કેમ કે મોબાઈલ ફોન, ઇન્ટરનેટનો માધ્યમનો ઉપયોગ કરતા હોય છે. પણ મારુ તો એમાં જરા બી નથી માનવું કેમ કે એવું તો આપણને જરાય બી ગમતું નથી. કારણ કે આપણે તો રમતા અને કૂદતા હોતા એટલે આપણને તો આવા ક્રિકેટ ક્રિકેટ તેમ જેમાં વધારે પડતો રસ છે. જેમાં ક્રિકેટ રમવાનું. એ ખૂબ જ ગમતો હોય છે ને તેમજ રીતે. ફૂટબોલ ફૂટબોલમાં ફૂટબોલ પર પવાનું ખૂબ જ ગમતો હોય છે. કારણ કે ફૂટબોલ એ ફૂટબોલ એવો રમત એનાથી પગ પગ મજબૂત થાય, બધું આપણું શરીર મજબૂત રે અને સ્વસ્થ રે. આપણે બીમાર પણ ઓછા પડીએ કારણ કે જે લોકો ફોન ને મોબાઈલ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય છે. તે રમત ગમતમાં ભાગ લેતા નથી એ લોકોનો થઈ એ લોકોનું શરીર એટલું તંદુરસ્ત રહેતું નોતું. એ લોકો એટલા આળસુ હોય છે. એ લોકોને એટલું કામ પન થતું નથી થતું નથી ને જે લોકો રમતા હોય છે. એનું શરીર પણ સ્વસ્થ રહે છે એ લોકોની શ્વાસ ક્રિયા પણ સ્વસ્થ રહે છે. એની લોહીની પ્રક્રિયા પણ એકદમ સ્વસ્થ રહેશે અને એ. એનું શરીર પણ. એકદમ તંદુરસ્ત હોય છે એને બીમાર પડવાનું બીમાર. પડવાનો એટલો ચાન્સ રહેતો નથી. એનું શરીર પહેલાથી એ રમત ગમત માં ભાગ લેતો હોય. જે એનું શરીર પેલા એટલ એનું એકદમ સ્વસ્થ રહેતું હોય છે. જેમાં એટલો એને. એને બીમાર પડવાની શક્યતા નથી રેતી. કારણ કે રમત ગમતમાં ભાગ લેવો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ફિટનેસ એ ફિટનેસ શરીર. શરીર એ આપણું એકદમ તંદુરસ્ત હોવું જોઈએ જેથી આપણું. આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણે સરળતાથી કરી શકીએ. કારણ કે આપણું શરીર જ નબળું હોય. આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ તો આપણે એ કરવામાં. આપણને ખૂબ જ કંટાળો ખૂબ જ કંટાળો આવે. તેથી આપણને પ્રત્યેક એવી રમતની પ્રક્રિયા કે. રમતની રમતની જે ભાગો છે એમાં પ્રત્યેક. માં ભાગ લેવો જોઈએ કારણ કે રમત એ. રમત એ આપણના માટે જરૂરી છે. તમે જણાવ્યું તેમજ. એ રમત એ આપણના માટે ખૂબ જરૂર છે તે. મિત્રો હું તો વધારે જાણતો નથી આના વિશે. આના વિશે હું જાણું છું પણ એટલું ખાસ હું. એટલું ખાસ હું બોલી શકતો નથી કે તમે.. એના વિશે થોડું વધારે કેવા માંગો છો.
હા મિત્રો. જેમ તમે કહ્યું ને. મેં કીધું તેમ આપડી બનેની વાત તો સાચી જ છે. ને મારું બીજું એવું કેવાનું છે કે. આપણે જાણીએ છે કે વિદ્યાર્થીઓના જીવનમાં. રમત ગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી શું. અ શિસ્ત ટીમવર્ક નેતૃત્વ આત્મવિશ્વાસ એવું. એવું બધું સમય નું સંચાલન શીખવા મળે છે. અને રમત ગમત વ્યક્તિના બધા જ વિકાસમાં મહત્વના. ફાળો પણ આપે છે નિયમિત આપણેે નિયમિત કસરત કરીએ. અને રમત ગમત ના લાંબુ રમીએ. તો તે આપણા સ્વાસ્થ્ય અને આયુષ્ય વધારવામાં મદદરૂપ બને છે. અને આપણે કહી શકીએ છ છેએ કે. રમત ગમત અને ફિટનેસ સ્વસ્થ અને સુખી જીવન માટે અત્યંત જરૂરી છે.
અ અને બીજું એવું છે. કે દરેક વ્યક્તિના દરરોજ થોડો સમય શારીિક પ્રવૃતિ અને. એવા તંદુરસ્ત જવન તંદુરસ્તીમાં શરીર બનાવવા માટે આપે. તો એનું અ વ્યવસ્થિત આખું શરીર થઈ જાય છે અને આખું મન આખું શાર્પ થઈ જાય છે જેનાથી તેની. વિચાર શક્તિ પણ વધે છે અને. એ જે બીમારી આવે છે તેના સામે પણ લડી શકે છે. એવું બધું. અ એવું બધું રમતગમતથી અને ફિટનેસથી ફાયદા મેળવી શકે છે. માણસ, અને બીજું કેવું છે કે જો રમત ગમત અને ફિટનેસ માણસ જાળવે. તે એના જીવનમાં કોઈ પણ તકલીફ આવતી નથી. એ માણસ બધી બીમારી સામે લડી શકે છે. અને જો આપણેે જાણી શકીએ છીએ. કે બધી બીમારી સામે લડી શકે છે. પણ જો એના અંદરની અલગ બીમારી હોય જેમ કે કેન્સર એવું. તો આપણે કહી શકતા નથી પણ પરંતુ બહારની જે બીમારી હોય. એની સામે એ લડી શકે છે, અને માર તો એવું કેવું છે. કે હાલના સમયમાં જે જે પેઢી ચાલતી છે. એ રમત ગમતમાં તો ધ્યાન આપી જ રહી છે પણ જે નાના બાળકો છે. એ અમુક અમુક પ્રમાણમાં વધારે ફોનમાં ધ્યાન આપતી હોય આપતી જોવા મળે છે. હ આજના પેઢી માટે એવું કેવું છે. કે એ થોડો ફોન નો ઉપયોગ ઓછો કરે અને થોડું બહાર ફૂટબોલ ક્રિક ક્રિકેટ વોલીબોલ જે કીધું તે. રમત બહાર જાય, અને પોતાના શરીરને થોડું તંદુરસ્ત અને ફિટનેસ બનાવી મે રાખે, એવું કેવું છે, તો પોતાને આયુષ્ય પણ વધારી શકે અને પોતાના જીવનમાં પણ એ સુધારો લાવી શકે છે. શું કેવું છે મિત્ર મારી વાત સાચી છે ને?
પણ તમારી વાત એકદમ સાચી છે એમ. કેમ કે આજના સમયમાં ફિટનેસ આપની સારી અને તંદુરસ્ત રહે જોઈએ કેમ કે આપણે ફિટને ફિટનેસ સાચવવા માટે આપણે એ પ્રકારનો ખોરાક પણ લેવો જો જરૂરી છે અને આ રમત ગમતમાં ભાગ લેવાથી આપણું શરીર તંદુરસ્ત રહે. તંદુરસ્ત કરી ફિટનેસ આપ સારી બને. એ બદલ છે અને તોકારક પ્રતિકારક શક્તિ પણ માં પણ વધારો થાય, જેથી આપણે કોઈ પણ આપણને બીમારી થાય એના એના સામે આપણે લડી શકીએ અને ખાસ ખાસને વિશેષ. આપણે ફિટનેસ, ફિટનેસ બનાવ વા માટે આપણે કેવા પ્રકારનો ખોરાક લઈ શકીએ છે? એના વિશે તમે થોડુંક કેવા માંગો છો?
હા મિત્રો, મારે બીજું એવું કહેવું છે. કે રમત ગમત માનવ જીવનને તંદુરસ્ત અને આનંદમય બનાવે છે. તે એક મહત્વપૂર્ણ સાધન છે માણસનું, કેમ કે અ પહેલાના સમયમાં લોકો શું કરતા. ખાલી રમત ગમત રમતા ત્ય્યારેના સમયમાં નિ વિધો મોબાઈલ હતો હી તો વિડીયો ગેમવા માટે કઈ એવું સાધન હતું કઈ એવું કઈ ન હતું. એટલે એ માત્ર બહાર નીકળી રમતો રમતા અને પોતાના શરીરને તંદુરસ્ત બનાવતા. જેથી પેલાના રોગ લોકો બીમારીથી બીમારીથી લડી શકતા હતા તેમને કોઈ બીમારી થતી નથી. અને આજના સમયમાં જોવા જઈએ તો લોકો વધારે મોબાઈલમાં ધ્યાન આપતા હોય છે. ને વધારે જંક ફૂડ જંક ફૂડ એવું ખાતા હોય છે. તો એના કારણે જ તે લોકો ફિટનેસ ને મેન્ટેન રાખ શકતા નથી અને, પોતે જાડા એવા થતા જાય છે. જેનાથી એ લોકોમાં ઘણા બધા રોગો આવી જાય છે, ઘણા બધું એ લોકોનું મેન્ટન પોતાનો દિમાગ ખોરવાઈ જાય છે, એના લીધે તેઓની વિચારશક્તિ પણ ઘણી ખોરવાઈ જાય છે, માટે એ લોકોએ ફિટનેસ અને રમત ગમતમાં વધારે ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો તમારો આભાર, મારો આટલો મહત્વપૂર્ણ સમય આપવા માટે તમારો. દિલથી આભાર, થેન્ક યુ.